હોવે મને બી તમારો અવાજ આવે છે આજે આપડે વિચારીએ કે આપડે બધાય આપડે બારેજ ત્યાં બેસું બધા કચરો ફેંકી દેશે જ્યાં દાદા એના વિશેની આપડે સ્વચ્છ ભારત વિશેની વાત કરીએ તો તમારું, શું કેવુંકે તમે જ્યાં નેતા હોય તમારી આજુબાજુમાં ત્યાં, કચરાની શું વ્યવસ્થા છે,
અત જોને અમારે તો નગરપાલિકામાંથી પેલું આવે જ છે, કચરાવાળો. તો એમા જ નાખીએ આજુબાજુ ક્યાંક નાખતા જ નથી, અમે ઘર આંગણે આવે એટલે પછી બહાર નાખવાની જરૂર નથીને, ને સાફ સફાઈ રે જેતે નાખીએ તો ગંદકી થાય માખ, મચ્છર થાય. અને વાંસ આવેએ આપડે ગમતું નથી, ચોખ્ખું પણ જોઈએને આપણેે આપણે જાતે જ ગંદકી કરતા હોઈએ છીએ, આજુબાજુ નાખીને.
હા, એજને. અન પાછા અમુકતો એવી આદતો હોય છે, ને અમુકની ગાડીઓને બધું આવતું હોય. તમે હમણાં કીધું કે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, કે સ્વચ્છ ભારતનું બધા અંદર કચરાની ગાડી આવતી હોય તો, તેમજ કચરો નાખો અમુક તો એવું પણ કરતા હોય કે, ગાડી આવતી હોય, કચરોનો નાખતો અને. બહાર જઈને નાખતા હોય એવું પણ થતું હોય છે, ને
હા બાર જાણને ઘણાતો જોઈએ, કોથળીને નાખી દે એમને પછી બિચારી ગાયો ખાતી હોય કોથળી ઊંધી, થઈ જતી હોય,
તો જીવ બળી જાય એમ કે સાલું કેઆ કચરાવાળો ઘરઆંગણે આવે તો પણ નથી નાખતા ને બહાર નાખીદે. ને ગંદકી થાય રોડ પર સોસાયટીને આગળજ નાખે પાછું, કચરો સોસાયટીની જ પેલી વેલ્યુકમ થઈ જાય આપડી,
હા, અને પાછું એવું પણ થતું હોય ને કે હવે. એમ બધું કોથળી સાથે નેએ બધું નાખે, એટલે પ્લાસ્ટિક દાદા ને કેટલું બધું ખરાબ છે, હવે પ્લાસ્ટિક. ની વાત કરીએ તો, અમે એકવાર એકવાર છોડવાય તુંને પ્લાસ્ટિકની સાથે તો, એ થોડું ઉગતું જ નોતું ક્યાં કે પ્લાસ્ટિક ને હતું, નેતે એના કારણે એમ. હું અહીં અંદર જમીનની અંદર જનતા જતાતો, એટલે મછીનને પ્લાસ્ટિક કાઢી દીધું, આખું એમ બહાર કાઢીને તોએ અઠવાડિયા પછીના પત્તા પણ નવા આવ્યા. ગયાને એવું પણ થઈ ગયું, પ્લાસ્ટિકની કેટલું બધું ખરાબ કહેવાય. એ બધું નીચાવાની જરૂર છે, ને લોકોને
હા પોષણજ ના મળે ને પછી યાદને પણ છોડને,
અને આ આમાં, બધા થૂકતા હોય તો એના નીચે શું કવું એના વિશે બરાબર. હ જેવું એનું હોવું જોઈએ, જે મસાલા ને બધું કાંઈ નથી.
હા હોવ જોઈએ વિદેશમાં નથી હોત દંડ હોય તરત થઈ જાય એમ કે, જે થૂકે એના પરું એક્શન લેવા આવે આપડે ભારતમાં એવું નથી. હજી જે ગમેતે ભગવાનો ફોટોતો હોય, એને આગળ ચૂકી જતા હોય, આપડે તો અહીંયા આગળ, તે બિલકુલ નથી ગમતું તો મસાલા ખાઈખાઈને થુકાઈ જતા એકતો ઘરે ડોલ રાખવી પડે. કે ગમેતો કોથરી રાખવી પડે, ખીચામાં ત્યારે એનામ થૂકો ચાલો.
હા ત્યારે મેંતો એવું પણ સાંભળ્યું છે, કે આપડે સરકાર દ્વારા જે ગાડીઓના બધું આવે છે જે નામાં. ડોલ પણ આપવામાં આવતી હોય છે, અને એ પાછી. બેન ડોલો આપવામાં આવતી એમ. એઈ કેમ બે અલગ અલગ આપવામાં આવતી હોય છે.
તે એક સૂકો કચરો ને એક પેલો ભીનો કચરો, ભીનું ભીના માં જ નાખવાનું સુકો સુકામાં જ નાખવાનું એ ખાતર બનાવા માટે.
પણ એને એવું નથી કરતા લોકો અત્યારે બધું મજરું નિભ નાખતા હોય. તો અહી શું કરરવું જોઈએ અલગ કે પછી ભેગો જ નાખવો જોઈએ
હા તો શું બધા ભેગો જ નાખતા હોય છે મેં જોયું ને ત્યાર સુધી તો બધા ભેગો જ નાખતા હોય
એટલે સારું કેવાય કે ના સારું કેવાય ભેગો નાખો અને એનાથી શું ફાયદા થાય અલગ નાખીએ તો શું ફાયદા થાય
તો શું એલું ખાતર બનાવવામાં આવે છે બધું સુકા નો ને ભીનું હોય સુકો હોય એ અલગ હોય ને પત્તા ને બોય અલગ નાખવામાં આવે તો ખાતર બને સુકઈ ને બધું ભીનો ભીના ને અલગ બધું પછી આગે ભેગું કરે છે બધું ખાતર બનાવે
એટલે એવું નઈ સાંભળ્યું છે કે એનો કચરો એનું ખાતર બની જાય એટલે સૂકો કચરો હોય છે પ્લાસ્ટિક ને એ બધું તો એ બધું એ બધું ભંગાર માં પીને કે પછી અત્યારે એવું પણ સાંભળવામાં આવતું હોય કે પ્લાસ્ટિકને ફરીથી ઉપયોગમાં લેવામાં આવ હો એ બધું પ્લાસ્ટિક ના મશીનો આવે છે અને એને ફરીથી ઉપયોગમાં વસ્તુ મનાવી દે પ્લાસ્ટિકની બોટલ હોય કે કોથળી હોય કે બધું હમમ એ સાયક્લિંગ કરીને એને ફરીથી બનાવવામાં આવતું હોય. એ પણ સારું જ છે ને.
હા તે અમે એવું જ કરીએ અલગ જ રાખીએ એવું તો. પ્લાસ્ટિક નું બધું જવ ને બોટલને બધું અલગ જ રાખીએ ત્યા અલગ ભંગારવાળાને જ આપી દઈએ બધું હોય. ઓખા વોખા એ પછી કચરા વાળામાં નથી નાખતા બધું અમે અલગ જ રાખી એ અને
આપ સહાની હા હા આપણે શાહ ની અંદર ને એમાં સ્વાસ્થ્ય વિશે શું કરવું જોઈએ જેથી કરીને બાળકોને ખબર પડે? અહીયા અતારે આપણે જોતા હશુ કે શાળા ની અંદર ને આપણી આસપાસની જગ્યામાં સ્વસ્થ નાખી એના માટે કઈને કચરો કચરા પેટીમાં નાખવો અને એવા બધા સૂત્રો પણ લખવામાં આવતા હોય છે. અને એમ બાળકો ને એવું પણ સમજાવવામાં આવતું હોય કે કચ અહિયા આવી રીતે નાખશુ તો આપણે મતલબ સારું રે આપણે આસપાસની જગ્યાઓ સારી રે આ બધું એમને જો અત્યારથી જ જણાવવામાં આવે બાળક ની એવી સારી એવી આદત પડી જતી હોય તો એને લાંબાગાળે પણ પછી એ કચરો નથી નાખતા અને કોક કચરો નાખતું હોય તો પણ એમને એ બાળક સમજાવી દેતું હોય કે આ કચરું ના નાખવો જોઈએ. અને જો બાળક જ જો એટલી ઉંમરે સમજી જતી હોય કે કચરું ના નાખવો જોઈએ તો મોટા ને પણ ખબર પડે ને! કે કેટલું નાનું બાળક છે એને ખબર પડે છે તો આપણને પણ સમજવું જોઈએ. અને અત્યારે પ્લાસ્ટિક નો ઉપયોગ બહુ એને કરતા હોય પ્લાસ્ટિકની કોથળી એની જગ્યા આપણે કાપડ ની કોથળી નો બધો ઉપયોગ કરવો જોઈએ કે પ્લાસ્ટિક એ સારું છે.
પ્લાસ્ટિક એ આમ સારું નથી. કાગળ ને એનો હોય ને એ સારું રહે થેલીઓ આવે ને પેલી. એ સારી રે આમ કે રસ્તા પર નાખ્યો તો એમ વખત એ પેલી થઈ જાય હા ભૂકો થઈ જાય એમ તડકામાં ને પ્લાસ્ટિક નથી જ થતી એમ.
અને આ કાપડ ની થેલી ને બધા એનો ઉપયોગ કરતા હોય. બજાર કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો બધા પ્લાસ્ટિક માંગતા હોય કે પ્લાસ્ટિક બોટલી આપો એના વિશે શું કરવું જોઈએ?
ના છેવાય દુકાન વાળા જ રાખતા હોત પછી આપે જ ને પે શું ઘરે થી લઈ જવી ના પડે થેલીઓ.
જે અમે તો શું ઘરેથી જ લઈ જઈ થેલીઓ. ત્યાંથી પ્લાસ્ટિકની થેલી લેતા જ નથી અમે.
જો સરકાર પ્લાસ્ટિક પ્લાસ્ટિક ઉપરથી બેન કરી દે તો પછી કસ્ટમર માંગે તો પેલા આપવાના જ નથી ને અને જો દરેક જો સમજી જાય ને કે હરે પ્લાસ્ટિક નો ઉપયોગ નથી કરવો તો પછી શન શું કેવાય? હજ દુકાનો આ છે ને બધા છે ને! એ પણ પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો હો કરેક કસ્ટમર જો કાપડ ની જેરી નઈ ને આવે ને બધું જાત ને એનો ફરીથી પણ આપડે ઉપયોગ કરી શકાય પ્લાસ્ટિક ની કોથળી છે એક વાર આપડે ઉપયોગ કર્યો. તો મધાભાઈ ન ફેંકી દે એક વાર વાપરીને હ કાપડ ની થેલી ની થેલી હોય તો આપડે એને ફરીથી પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્લાસ્ટિકની પ્રદૂષણ ને બધું પણ વધતું હોય છે.
પેલા તો એ જ હતું ને કાપડ જ હતું ને કાપડ ની થેલી સીવડાવવા આપી. કપડ લઈને સ્પેશિયલ તો એમાં જ વસ તું લઈ જતા ત્યારે ગંદકી એટલી ના થતી પ્લાસ્ટિક ની થેલી બધી આવી નહોતી બધી. અને પ્લાસ્ટિક આપ તાણ તો સાચવીને ઘરે રાખી મુૂકતા ના ચલો કામ લાગશે ક્યારે આપણે બહાર ગામ જઈશું ને ત્યારે એમ. હવે તો એ છે નઈ ચાલો લીધું દુકાનમાંથી ઘરે આઈ ન ખાલી કરીન નાખ દીધી ગમે ત્યાં નાખી દઈએ.
અને હવે તો આપડે સ્વચ્છ ભારતનું અભિયાન ચાલેરું એનામાં બધી જગ્યાએ શૌચાલય ને એવી સુવિધાઓ પણ વધી ગઈ છે. અને તેમ ઘણા ન વિસ તારોમાં તો જેમ ગામડા જેમ વિસ્તારો છે તેનામાં બાર શૌચાલય ને ને બધું કરતા હોય એના વિશેે શું કેવું.
હા તે ના કરવું જોઈએ.
કારણ કે અત્યારે બધી જગ્યાએ સગવડો પણ આપવામાં આવતી હોય છે. સરકાર પણ બ ધી જગ્યાએન કચરા પેટી ને એ બધું જાહેર સ્થળોમાં સ્વચ્છતા રાખવા વિશેના પણ અભિયાનો ચલાવતી હોય. અને એ અભિયાનો સાથે બધા જોડાવું જોઈએ કે ત્યારે ગામ કે શહેરમાં હે ન એ અભિયાનો વિશેની જાણકારી આપવી જોઈએ જેથી કરી બધાને જાણ કારી મળે.
હા જે લોકો નથી ખબર તેની જાણકારી કારી આપવી આમ જઈને બધાને, શહેરમાં તો હજી તો બધા સુધરી ગયા છે પણ હજી ગામડા ન લોકોને જે ઓછી ખબર પડે બધા ને. ગમે તે નાખી દે બધી વસ્તુ અને ગમે તે કરે બધું.
પાછું એવું પણ થતું હોય ન કે એન ઇમ ગામડા ની મસ્તી એટલી બધી વિકસિત નથી હોતી. અને એમને આદત પણ આ બધી નથી હોતી કે કચરાની ડોલો કે એ બધું રાખવાનું કચરો કચરા પેટીમાં નાખે. એ બધા ના વિશે એમને હજી ખબર પણ નથી હોતી. અને ગામડાનું વાતાવરણ પણ સારું હોય.
જે એ લોકો રહેતા હોય ને ત્યાં એ તે હા. હા એમ તો સારું શુદ્ધ હો બધું હોય.
અને આ જે બધા ન કચરો અલગ અલગ કરતા હોય કચરા પેટીમાં જ નાખતા હોય છે ને બધું કરતા હોય બરાબર. પણ અમુક હે ને બાર નાખે ને એના કારણે અમુક રોગો પણ થતા હોય છે. હં, જે જે જેવા કે ડેન્ગ્યુ હે મલેરિયા હે કોલે હે ટાઈફોઈડ હે અને બીજા એવા પણ અલગ અલગ રોગો હોય તો એ પણ આપણે હાચુ જ હોય ન કે જો આપડે આજુબાજુનું જ બધું ખરાબ હશે તો. ચલો બાળકો કે આપણા પરિવાર ને પણ બીજા બધા ન રોગો થવાની શક્યતા રે. તો એના વિ વિશે શું કવું છે?
અ અ ગામડા મ તો બહુ જ પેલી તકલીફ છે.
સિટીમાં જે ઓછું થઈ ગયું બધું. ગામડામાં તો પેલા અમે રહેતા ને તો બહુ ગંદકી આવતી ભેંસો હોય પેલા ઢોરો હોય તો બહુ જ મચ્છર હોય બધા. એટલી સ્મેલ આવે કે એમ રેવાય જ નહી એમ ચોમાસામ તો એક તો વરસાદ ન પાણી હોય ને બીજું ઢોરોનું એટલે તો આમ બાપા નાક બંધ કરીને બેસીવી રહેેવું પડે એમ રેવાતું જ નહી કેટલા મચ્છરો હોયને ઘરમાં આવી જતા મચ્છર સિટીમાં આવી ગઈ એટલે હવે આમ ચિંતા જેવું નથી એમ સોસાયટી સારી હોય એટલે બધી ચોખાઈ હોય.
એજ ને સ્વચ્છ ભારત નું બધું ચાલતું હોય તો એના વિશે શું કેવું હે એમ તે જો એનામાં આપડે આપડ યોગદાન આપવું જોઈએ બીજાન કચરો નાખેલો હોય તો આપડે ઉપાડી નાખવો જોઈએ કે કે સરકાર નું કામે સરકાર જ કરશે એવું કરવું જોઈએ
ના ઘણા લોકો કરતા જ હોય છે ચોખાઈ ચલો કચરો બીજા નાખી તો આપડે લઈને નાખી દઈએ પણ બધા એવું કરતા નથી એમ કે હું મારા હાથ શું કામ કરું એમ ગંદા કરુ એમ એને નાખ્યો તો એ લેશે તો આવું ના કરવું જોઈએ એમ
અને એ પણ વિચારતા જ હોય ને પછી કે હારું કે હેને પછી એમ થાય કે જો આપડે જો શરૂઆત કરીએ કે કચરો નાખી દેધો બીજું વ્યક્તિ જઈને આપડથી જોઈને પણ શીખી શકીએ કે ના મારા ખબર છે તો
હમ હમ
એક જો સારું કામ કરે ને બીજું વ્યક્તિ પણ એ જોઈને સારું કામ કરતો હોય છે.
હા સારું હા સાચી કીધુંતે ચલો તો કેટલા પણ કરે માય